બોલો બોલ
હુંાલલે
બીચ મેં કિસી અવાજ કી ધમની દેરી હૈ વરસાદ પડે બહુ જ આજકાલ ચાર ત્રણ ચાર દિવસ વરસાદ પડે તમારે કેટલોક વરસાદ પડે
અમારે ત્રણ દ ચાલુ હત હવે જુનાગઢ માં
હમ જુનાગઢ માં ક્યાં રવાનું છે
જુનાગઢમાં બસ કાઢોમ રવાનું કાઢવામ બસ આપડે જયસ્રી ટોકી છેની બાજુ મળી સ્વાતી રેસ્ટોરન્ટની હામી
એમ હું શું પૈસા શું ફ્રી હું લે છે
સાડા ચાર હજાર લઈ
એટલા તો બહ કેહેવાય ને
હા એટલા તો હવે બીજી હોસ્ટેલ કરતા તો આ હોસ્ટેલમાં ઓછા કેય એવી રીતના છે
હમ જમવાનું કેય
જમવાનું ઠીક ઠીક આવે બાકી ક્યારેક બારે જમવા જવું પડે એવું છે
હમ એટ પાંચ દ જે પૂગી જાય એમને પાંચ સાડા પાંચ
હા પાંચ સાડા પાંજ ભૂગલી ગ છે
હમ હમ બોલા બાકી બયા
તમારે શું વાલે બાતુ
અમારે જો હાલ અમારે કોલેજ ચાલુ હવે ગવર્મેન્ટ હોસ્ટલમાં છે એટલે અમારે તો બે અઠી હજારમાં મહિના હોય જાય
એલે હા તમારે તો એ વાંધો ના હોય ને ્યા તો
હા એ જ ને
તમારે ગવર્મેન્ટ એલે તમારે તો જમવાનું આપે કે ન આપે
જમવાનું વ્યવસ્થા કરવાનું કેતા હતા શું થાય કોને ખબર હો રામ જાણે શું થાય
અચેન થપ
હજ મન ન થ આપતોમણા
ત્યાં તો ગ્રાઉન્ડ ન છે ને બધું
હા હા ના ગ્રાઉન્ડ નથી બઉુ નાનુંય પણ થોડું આગળ આવીએ ને સો બસો મીટર એટલે મોટું ગ્રાઉન્ડ આવીાય
એવ છે તો ં અંબાબમાં જતા એને અત્યારે
હા અમે ક્રિકેટ રમમાં જ આવ્યા ને કારલેમ સાંજે પણ વરસાદ થયયો છે ગાઉન્ડ પાણી ભરાઈ જાય ત્યારે હું કઈ કોને ખબર
હા અત્યારે તો જવા જેવું ન હોય અત્યારે તો આપણે જટાશંક ને દાતા ને ભાવનાથ ને એવી રીતના જઈ શકીએ
હા અમારી પાસે ફોન સારા નથી એટલે અમેમત ફોટા પડવા
હા એવું છે
હા લેવા દોસ્તાના ફોન લેતા જ વાયફોન વાઈફોન જવાય એટલે વાંધો ના આવે
હા એજ ને, આપડે તો બધા ફોટો ઓમ પાડી હગી ને હારી રીતના.
હા. તમ ફોટો હારા હારો પોસ્ટ બોસ્ટ મુકી ઈન્સ્ટાગ્રામમાં તો વાંધો ના આવે, કોકને એમ લાગે તો ખરી કે ફરવા નીકળા.
હા એ પણ છે. તો એવું હોય તો મારી ગાડી લેતા જાવ, એટલે હું વધારે સારું લાગે.
હા એમ જ ને, થોડાક સારા કપડા પહેરતા એટી કેટીમાં જાવ એટલે વાંધો ના આવે.
હા તો કે આ વરસાદ થોડોક રહે તો અત્યારે જાઈએ તો હું વાંધો નો આવે ને આપણા આ કપડા પલળે નહીં.
હમ્મ. બાકી, હમ્મ, તમારી પાસેમાં કેટલા દોસ્તાર હે તમારા? હમ્મ, એ બધા હું નર્સિંગ જ કરે તમારા જોડે?
ના, ના બધે અલગ-અલગ અહ જગ્યાએ છે. અમુક કોલેજ કરે અમુક અયાં કહું અહિયાં હોસ્ટેલમાં ને હોસ્ટેલમાં પયડાં-પયડાં રોટલા તોડે બાપાના.
હમ્મ, ઈ કેટલાક હે એવા?
ઈવા બૈ તય્ણ સે.
ઓહો. એડિટિંગ બેડિટિંગ કરતા હે ને અમુક તો?
હા.
એડિટીંગ
હા હું કેવું નખરા વેલા કયરા રાખેને પયડા રહે અહિયાં.
હમ્મ. એનેય બધાયને પૈસા વૈસા આવતા હે?
હા ક્યારેક-ક્યારેક આવે તો ઈ એ વપરાય જાય.
હા, વપરાય જ જાય ને હવે. શું બીજું હું કરે એડિટિંગ સિવાય એ લોક? કોલેજ બોલેજ નથ જતા કે ઘરે જ આમ?
ના આઈ ટીમાં એડમિશન લીધું, કોપા કરે સે ઈ અત્યારે તો.
હમ્મ, તો રેગ્યુલર જતા હે ને?
ના ભાઈ ના હજી ક્યાં આઈ ટી નું મોઢું જ નથ જોયું એને.
લ્યો. તો શું ઈ કોપા કરે?
હા એડમિશન લઈને આયવા ઈ આતવા, ન્યાં કાંઈ કોલેજનું મો
તો મુર્હત નથી ઈ લોકને જાવાનું?
એ કાઈ નહીં, રાયતના વાત કરે કે આ કાલ આઈ ટી એ કાલ આઈ ટી જવું, કએ ગયા નથી.
હમ્મ, માતાજી રજા નહીં આપતા હોય ને.
હા માતાજી એને રજા નથ આયપી, માતાજી જે દી રજા દે હે તે દી જા હે.
હા એને કેય પાટલા વાટલા માંડો તો હવે.
ના, ના એ કેતા તા ને કે ઈ કે ખોડિયાલ માં આવે ને તયે કેવાના હે.
હમ્મ-હમ્મ.
બોલો બીજું કશું.
બસ કંઈ નઈ, હમણાં બે તણ જણા એક એવા આયવા નવા અહિંયા રૂમે હોસ્ટેલ માં રહેવા.
એમ. તે ક્યાં ના છે?
આ તમાર ગામ ના જ છે.
ના, મારું ગામ તો સુરેન્દ્રનગર છે.
એવું. તમારા ગામના નથી? અરે આ તો ઊનાના હે.
હા, ઉના-ઉના, તો મારા મામા ને બધા રેય હે.
એવું સે.
હા.
ના, ના આ તો બધાય ઊના ના આયવા, તો મને એવું લાયગું તમે ઊના બાજું રેતા લાગે.
ના ઉના રહેતા, બે તણ મહિના પછી વધારે સુરેન્દ્રનગર, જુનાગઢ આવી, સુરેન્દ્રનગર
એવું.
હા પછી નવું મકવાનું લીધું પછી આ સાઠ લાખ નું સાઈઠ લાખનુ લીધુ
હા એ વસ્તુ છે. તમાર આ પૈસા અત્યારે વધારે રે ને ભાઈ
હા પછાઈ તો બહુ બાપાએ ગમાવ્યો હતો હું અમે ઉડાડીએ બીું પ છે. એ ન
હા, એ પણ છે. હવે એ તો તમે
ના એટ લ ને સિત્તેર લાખમાં વ જેને ક હુ, દસ લાખ ક કઈ વાંધો ના આવે હાલા કરે ગાડી અમારી
હા એ પણ છે. એ તો રિયલ એસ્ટેટ નું બિઝનેસ છે, એવું થું ને
હમ, હમ હ વાપરવાનું નીકળ્યો મહિનાનુ દહ લાખ તો અરે ઇઝલી વપરાય જતા હોય.
ના ન પણ સારી
હા અપડ જ હું એટલું આપડે ગાડીયો બાાડીયો લીધી હોય. સ્કોર્પિયો બોટપીના હપ્તા આવે ને એટલે પાંચ પાંચ છ છ, લાખ એટલે દેવા પડે
હા એ પણ છે. તો એમાં મેન્ટેનન્સને બધી થઈને થાય ને બધી
હમ્મ, હમ્મ આવડે કછું માર્કેટમાં રહેવુ, તો પછી કઈક જમાવતું હોય ને ઇમપ્રેશન બિમ્પ્રેશન
ના ના એમાં પણ તમારી વાત સાચી છે.
હા, બાકી કોક અમુક સમાજમાં હલકા નાના ગણવા મને એના કરતા
હા, એના કરતા આપડે થોડુંક દેખાડીએ એટલી વાત સારું
હા સમાજમાં માન સન્માન સારું રહે ને પછી કોઈક છોકરી બોકરી જો આવે તો વાંધો ન આવે કે આ લોકો કઈક છે, હારુ
હા કોઈ છોકરી, દેવાળા કોઈ વિષય નો કરે એટલે હાલ
હા, હવે અત્યારના જમનામાં તો છોકરી ખાટક હામ સીધી હોય, જ નહી
હા, એ જ ને અત્યારના તો ધ્યાન રાખીને કરવા પડે લગ્ન મેરેજ
હા પછી, આપલે અંદર જોવા તો નથી જતા
હા, એ તો પણ વાત એ પણ છે.
એ વિચારી વિચારીને લગ્ન કરવા પડે આમા તો હવે
હા અત્યારે તો અત્યારે આમાં મેરેજ થાય બાકી મેરેજ થઈ શકે એવા હે, નઈ
હા મેરેજ તો થઈ જાય પછી, હવે જિંદગી તો નો નીકળે હવે
હા અમુક વસ્તુ એવું હોય, કે અહિયાં જિંદગી પણ નીકતી હોય.
હમ્મ બાકી તમારે હું કે છ, કરોડ જમીન હતી હું તો છ. કરોડ ની જમીન હતી
હ હજી કેસ માં હલવા છે. બાકી ક્યાં વાંધો હતો
એમ તો તેમાં વાવણી તમે કરો કે બીજા કરે
હ કેસ થ તો હવે એમાં સરકાર ઉપર બેઠો એમાં કઈ નથી થાતું હોય.
ઓહ તો વકીલ મારા ધ્યાન માં એક છે.
કોણ છે એ તો વકીલ કેસ ક્લિયર કરાવતો ને આપડી જમીન છૂટી, જતી એ તો કઈ વાંધો ને
હા, એક સુપ્રીમ કોર્ટ નો હે એમ
તો થતું હોય તો કરાય જાય ને એવું હોય તો આપડે ક્યાં ના જ છે.
હા મિલું કરીને કોક છે, વકીલ મારે હા હા એના નંબર હુ, તમને સેન્ડ કરી દઈશ
હા તો આપડે એવુ હોય તો એકા દી મિટિંગ એવી હોય તો ત્યાં કરી દેજો ને મિટિંગ આપડે ગોઠવ શું
ના એ કેસ અત્યાર સુધી હાલયા હાર્યા તો નથી, હવે
હા તો એવી રીત ના તો કઈ વાંધો નહી આપણે હુ. તમને હા, ક્યુમેન્ટ સેન્ડ કરી દે એને તમ તમાર ડોક્યુમેન્ટ સેડ કરી દેજોને
હા હવે થોડોક હાય બજેટ લે હે પણ વાંધો નહી, આવે તમે જીતી જાવ છ કરોડ નો સવાલ છ. કરોડ હા છ, કરોડ ની પાછળ હ એક બે એક બે ત્રણ ચાર લાખ ના તો તો પછી નાખા ના નાખા કેવાય
હા એજ ને અત્યારે બજાર નુ કોઈ ટેન્શન નથી એ જમીન ની કિંમત છે. અત્યારે એ જો
હમ્મ, કેમાં હલવાય કેવી રીતે હલવાય ગયુ?
એમાં આમ એવું છે કે, કે આમ બઉ મોટી ઉંમરના માણ દાદા નતા ન ત્યાર નો ઈ જમીનનો કેસ હાલે. દાદા-દાદા બે હતા ન એમાં દ ખાલે સ તો ઈમ કે અત્યારે પહિ એના સોકરો પાહે પોગી ગયો કેસ.
એમ છે, તો ભાગ પાડ લે ત્રણ-ત્રણ કરોડ.
એ માનતા નથી, અમે તો કેસ તો ઈ કેય આખી અમારી છે.
હા, તો પછી હવે મોરે મોરો દઈ દેવાય, બીજું કાંઈ કરાઈ ની હવે એ લોકો
હા, તો એટલે જ એ જ ને અત્યારે કેસ જ કરવાનો એ જ વિચાર હે. તો સીધો કા તો કેસમાં પતી જાય.
હા, તમે કે જીત દાવ છ કરોડ જમીન, તમારી પછી વાવાનું ચાલુ કર નાખાય બાકી એક-એક વીઘો વેચતું જવાય એટલે બ જિંદગી નીકળી જાય.
એક શે, એક જ હારે સ એ સ ઉડાડી ન બધે ઉડાડીન નાખવા છ કરોડ જ લઈ લેવા.
હા, છ કરોડની તો ફેકરી-બેક્ટરી ખોલ નાખે ઈન્વેસ્ટ પણ ના કાઈ પણ.
હા, ન હોય ન તો એનું ફેક્ટરી કર તો આપડે અલગ જગ્યાએ આપડે જમીન લઈ લે હું ઘર પાહે એટલે વાંધ
હા, રોડ કાઠે લઈ લેવાય એટલે વાંધો ના આવે જેદી ન તેદી નો ભાવ છ કરોડના બાર કરોડય થઈ જાય વધતા જાય.
હા, હે એટલા વધતા જાય, અમુક સમયે વેચયે તો ખરા ન
હા, એ આયા વેચો તો હામે નવી બીજી તૈયાર રખાય રોડ પાસે
હા, એ જ ને અત્યારે આવે રીતે ભાઈ હામેની બીજી એક જમીન થોડીક આવતો ને ઓ સભા માનીએ ચલી લે બીજું તો હુ હોય.
હા, એ જ ને.
એટલે હાલે રાખે આપડું, એવી રીતના સંસારે જાજુ બધું.
હમ.
બાકી બોલો હુ કર મિતભાઈને?
એ મિતભાઈ જો આટા મારે હે.
હારુ હે ને મિતભાઈને?
હા, તમારે ગાડી-બાડી લેવાનું વિચાર હતા, ફોર વીલ બોર વીલ કઈ લેવાનું વિચારો?
અજી તો આ કઈક જમીનમાથી નીકળીએ તો કઈ કઈક આપડે, એમાંથી ઇન્વેસ્ટમેન્ટ થાયને થોડાક પૈસા આપડે બચતમાં રાઈખશું એટલે તો તો લીજેન્ડર કે આ સ્કોર્પિયો લઈ શકીએ એવી રીતનું તો કરીશું હો.
હમ, ડિપેન્ડલ લઈ લેવાય ને હવે બીજું હું કરે.
એમ ડિફેન્ડરમાં પસી એવુ થાય કે ત્રણ કરડો વયા ગયા ન ત્રણ કરોડ રહ્યા એવું થાય.
હા, એ તો છે તો સ્કોર્પિયો લઈ લેવાય ઋત્બો રાખવો હોય તો.
હા, તો એજ ને, એ એ ગમે એક લેવાન થાશે.
હા, એટલે એ લેવાની આવે.
હા, એ તો જ લેવાનું થાય એક કરોડ ની હોય એવી રીતના હમજ શું બીજું તો હું હોય ચા છ કરોડમાંથી પાંચ કરોડ જ હાથમાં આયવા તા.
હમ, મિતભાઈ હુ રિએક્શન આપે એટલા મોટા-મોટા.
મીતભાઈ એવી એક્શન આપે કે છ કરોડ તો આવાના શે ઈન.
હા, આવે. વાંધો ની અવ કેસ બેસનું તમને કઈ દેવુ હવે રાખીએ ફોન. થોડાક સમય પછી ફોન કરીએ હવે. સાંજે કોરોક ફ્રી બ્રી થઈને ઓલા હાઈકોર્ટ ના વકીલ હારે વાત કર લે હુ કે હુ નઈ.
હા, તો કઈ વાંધો ની તમ તમારે કોલ કર દયો ને મને પાસ
હારુ. બસ.